હેલો?
હા
હલો કેમ છે? કાંઈ નહી બેસેલી છેયાર થાકી ગઈ.
કેમ છે તું
હા મેં પણ મજામાં જ છું આઈવી કોલેજથી મેં
ગયલી આજે
હા ગેલી હતી બે લેક્ચર અટેન્ડ કરીને આવી ગઈ.
કેવું હતું.
હા સારું જ હતું. એમ ઈંગ્લિશ માં બધું ભણાવે પછી હિન્દી
હા હા
હા સારું જ છે થઈ જશે નહી મતલબ કે નહી થાય.
મજા આવીને.
હા આજે બે મેમ અલગ અલગ આવ્યા હતા.
હા.
હું તું બતાવ તું ગયલી શું શું થયું ત્યાં.
મેં મે મેં ગયેલી ત્યાં બસ બેહી રહેલી પછી એ મેનેજરે મને એક કાગળ આપ્યું.
હા.
પર મેં ફોર્મ ભરી રાખ્યું પછી એને બે ત્રણ સવાલ કર્યો અને મેં જવાબ આપીને પછી કહ્યું કેમ કે જે શેખ છે, ને તેની પાહે ફોટો મોકલીયો અને કેમ કેય છે, કે સામ સુધી ફોન આવશે તારી પાહે
હા એ તને તો ફોર્મ પર ભરાવી દીધું કેટલા લોકોને ભરાવી પણ હતી એટલે કે તારું કન્ફર્મ થઈ જશે મેં કહું ને
હા.
કેમ કે ફોર્મ ભરાવા દીધું તો થઈ જાય
હા કેમ કે મને બસ એશ જેરોક્સ કોપી ફોર્મ ભર નીક લીધી મતલબ ફોર્મ ભરવા માટે આપ્યા અને પછી મેં ફોર્મ ભરી નાખી
હા થઈ જશે કેમ મેયે શું સવાલ પૂછ્યું
કઈ ની બસ એમ જ કે એ તમે ક્યાં નોકરી કરતા હતા પેલા અને શું શું કરતા હતા કઈ કામમાં મા હતા એ બધું
તું બધું આ આન્સર આપ્યું ને
હા.
હમ સારું નગમાં તારી સાથે હતી
હા નગમા પણ ત્યાં જ છે. અ એમ કોઈ પર્સનલ રૂમ જેવું ની મલે
ની ની બધાનું ડિપાર્ટમેન્ટ છે, ને એક એક એક એક કરીને
પણ એક જેવુ દુકાનની હોયએ તેવું જ છે, તે બસ એક ટેબલ અને ચેર મૂકેલું છે. તેના ઉપર કોમ્પ્યુટર વગેરે છે, એની આજુબાજુમાં લોકો બેસે
એસી વેસી છે, ને
હા.
તો બરાબર છે, ને
હા અને ચાય પડ આવયુ ગિયાર અગિયાર વાગે
હા ચાય વાય મળે તો સારું ને
હા.
તને સારું લાગયું ને ત્યાં
હા મને તો સારું એવું લાગ્યું કેમ કે અહિયાં તો મે કેટલી થકી જાઉં છું કરતા કરતા
હા એજ તો મેં વિચારતી કેમકે તારા માટે સારું છે, ત્યાં અને તું તુ છે, અને પહેલી નગમાં પણ છે, તો થઈ જશે બંને
હા હા સારું જ રહેશે અમને તો
હા અંયા તો બો કામ છે, ને તને
બો ભાગમ ભાગ
પ્રેેશર પણ અંયા બો રહે તારું અંયા ટેન્શન ની મલે સન્ડે સન્ડે છુટી પણ છે.
હા યાં તો અંયા તો કઈ પણ સન્ડેનું છુ ટી પણ ની મલે અને રજા પણ નથી મળતી જલ્દી
રજા પણની મલે
મલે યાર ત્રીસો ત્રીસ દિવસ ડ્યુટી કરવું અને
હા હા
બસ સન્ડેનું કઈ છે, કે ચાર વાગે છુટી થઈ જશે અંયા
એવું થોડી ચાલે એક દિવસ છુટી તો આપવું જ જોઈએ
હા અને પ્રેશર પણ એટલું કે કામ કરીને આપો પછી કે કેટલું માલ લેવું જોઈએ તેટલું નીકાલવું જોઈએ ની થીયુ હોય તો પણ બેવાસ સાંભળવા મળે
એ તો મને ખબર પડી જાય કેમકે તા તા તુ કેટલી પાટળી પણ થઇ ગઈ છે એમ લાગે ભાગદોડ વધારે કરે છે
હા
કાંઈ ન ટેન્શનહી લે થઈ જશે તારું એક તારીખથી જોઈન થઈ જશે
હા થઈ જાઉ
હા બરાબર ને અહિયાયા તો સારું છે તને છુટ્ટી જોઈએ તો પેલા બે ત્રણ દિવસ પેલા કહી દેવાનું પછી મળી જશે
જુએ સાંજે ફોન આવે તો શું કહેશે સર
એ તો આવશે કઈ નહી જે કઈ ક્વેશ્ચન પૂછશે તો આન્સર આપ સે તું બરાબર તો થઈ જશે
હા
હા થઈ જાય નગમા છે ને ત્યાં નગમા ને ઓળખે તો થઈ જાય કોઈ જાણ વાળા તો લગાવી દે તો સારું એમ કોઈ એમ નગમ ન કોઈ એજન્ટ લગાવેલું ને હા
થઈ જાય તો સારું યાર
હા યાર થાય જ સારું તને ઘર છે એક એક મારી બેનની ફ્રેન્ડ પણ મળેલી હતી ને એ પણ નગમા ન નંબર હોતી હતી કે મને પણ જોબ લગાવો કે નગમા નગમા જોબ બહુ મસ્ત લાગ્યું છે મને પણ બોલ લગાવી દે મેં એ નંબર આપ્યું છે ઠીક
હા
હા મળી જાય સારું ને બધાને સારું એમ સ્ટાર્ટિંગમાં પાછું પગાર હો પછી ધીરે ધીરે કરીને તો થઈ જાય આપણા કામ ઉપર છે
હા
હર જમવાનું થાય ગયું તારું
હા જમવાનું થઇ ગયું તમારું થયું
હા હા થઈ ગયું માર મે કોલેજ થી આવી ને આરામ કરી ફ્રેશ થઈ પછી એ જમવાનું થયું બરું
હા
આજે તો તને ખબર છે નંદની નઝમીન આવી હતી સ્કૂટી લઈને મારા ઘરે સુધી છોડવા મને
અચ્છા સારું તો મજા કરો
યાર મે કીધુંને ચાલ આગળ ચા પૈસા એૈસા નહી મળે ચાલ રિક્ષા ભાડું બચી જશે મારું બરોબર ને એમ પણ તો રખડીય જ કરે છે મને મારા ઘરે સુધી પહોંચાડી દે તો સારુંને
હા સારું
હમ આવી હતી બંને જણા પણ મે મેં એ લોકોને કીધું ચાલ મારી ઘરે તો ની આયવી બોલ કે કોઈક બરા હું મેં હમણાં કામ છે
હા
હમ એટલે સારું છે બે લેક્ચર એટેન્ડ કરવાનું પછી આવી જવાનું કાલે તો મારી બેન આવવાની ખબર છે ને
હા ત્યારે તો અલીના પણ આવી જશે તું ખુબ મજા કરજે
યાર બહુ મજા કરવાની કાલે તો એ નગમા નગમા પણ કે છે કે રજા લે એસે કાલે
હા મને કેતી હતી કે કાલે મે ની આવા
હા હા રજા લેસે એમ મને લાગે કેમ કે કીધું મને કે આવશે તો થોડોક ડેકોરેશન વગેરે કરશે એટલે
હા મને પણ કીધું એક તારીખ થી જોઈન કરજે તું કેમ કે મે કાલે ની આવા પરમદા થી આવા એટલે
હા તો તને તને પૂછશેને તું કહી દેજે કે એક તારીખથી મેં જોઈન થવા એમ તને કેસે કે આ બે ત્રણ દિવસ બે ટ્રેનિંગ માટે આવતો જજે તું
નહી કેમ કે મેં અહિયાં પણ મને બિલ આપવા પડશેને ખુબ જેટલું થયું છે બાકી બધા
એ લોકોને કહી દેજે કે ત્યાંનું મેં ક્લિયર કરી લઉ પેલા પછી તમારે ત્યાં જોઇન થાય
હા એક તારીખથી જોઈન થાવું
હા અહિયાં તારું કે ક્યારે પૂરું થાય
ત્રીસ તારીખે પૂરી થઈ જાય
ત્રીસ તારીખ પૂરી થાય સારું છે ને એક તારીખથી લાગી પણ જવાની તુ
હા એક તારીખથી નવો મહિનો ચાલુ થાયને એટલે
હા બરાબર છે તો સારું છે તું એ લોકોને એક તારીખથી જ કેજે
હા
હા એ લોકોનો પગાર પણ બાર તારીખ સુધી થાય છે પ્રોપર
સારું
સારુંને થઈ જાય તો બરાબર છે
હા
એજ મે કે મેં ઘરે આવેલી તો મેં મને કીધું કે ડિસ્ટર્બ નહી કર એ લોકો સાથે ગયેલા છે કામ પર
હા
કરીને પૂછ્યું તને તું ક્યાં છે હમણાં શું કરે છે લંચ બ્રેક મળ્યું કઈ
હા લંચ ટાઈમ છે હમણાં તો
કેટલા ઘંટા મળે તને
અડધો કલાક યાર
અડધો કલાક એક ઘંટા તો આપ આપવું જોઈએ પેતાલીસ મિનિટ પણ
હા પણ અહીંયા અડધો કલાક મળે મેં તો એક કલાક લઈ લેવું કેવું
હા બરાબરને કામ પણ તો વધારે છે ને
હા એક વાગ્યે મારી મમીનું થાય ને લંચ ત્યારે મેં કરી લીધું અને અત્યારે મેં બેસી લીધ છું.
ઓ સારું છે તું. આરામ કરી લેવાનું એમ પણ બો પ્રેશર નહી લેવાનું.
હા આજે તો મેં આવી આજે વધારે કામ નહ હતું.
આજે વધારે નહ હતું
ને
મહિનાનુંનુ લાસ્ટ રહે ને યાર તો બહુ કામ રહે છે મારે ત્યાં એવું જ છે. અ લાસ્ટ મહિના જેમ જેમ રહે તેમ વધારે માલ આવે.
હા
હ પછી એક તારીખ થી ધીમો થઈ જશે.
હમ
ચાલ તારે મમ્મી મમ્મી પપ્પા બધા ને કીધું ને.
હા
એ પેલી કોણ હતી જે કેહેતી હતી કે એ જો સારું નહ માલેગમાં. એથી મને
એ પેલી દીદી ત્યાં જ કરે બાજુ બાજુ વાળા શોપમાં
હા તો તે પેલા અહિયાં કરી લીધું છે કય
હા ત્યાં કરતી હતી ત્રણ સાલ સુધી કધું કરે મેને કીધું કે મેં ત્રણ સાલ સુધી કર્યું છે ત્યાં
હા કેટલા પગાર હતું એનું?
એનું તો મને કીધું કે ચૌદ હજાર એવું કઈ હતું.
હા ત્રણ વર્ષથી કરી ચૌદ હર હજાર
નઈ પેલા નવ હજાર હતું પછી ધીમે ધીમે કરીને ચૌદ હજાર સુધી મને મે સ્ટાર્ટિંગ પગર તેનાથી પૂછ્યું તો મને કીધું કે ચૌદ હજાર છે.
ઓ એ તો કામ ઉપર છે કે કોનું કામ
હા જે જેનું કામ બરાબર હોય તેનું તેને વધારે મળશે કઈ નહી.
હા એ તો નગમા મને કતી હતી કે તો કામ જે સારું રહે. અલગ થી મળે છે એવું નહી મળે કે નહી મળે
હા. બોનસ જેવું બોનસ જેવું કઈ મળશે જોઈ લ
બોનસ પણ મળશે તમને બંનેને સારું ને મને પણ આપજે.
આપીએ તને પણ.
હે મ જોબ લાગી જશે તો મીઠાઈ ખાવડાજ મને. અમે પણ ખવડાવીશને એ આવશે ને મારી નાલી.
હા શું જઈએ કેજે મને મે લઈ આપા
હા મેં તો મને જ તારા પહેલા પગાર નું જોઈએ આ પહેલા જોબનું
હા હા આપીસ.
એમ તો કઈ આપી નથી અને આગળ વધતી જાય છે. કઈ ન મળીએે તો બ બધું પાર્ટી લઈ લઉ તારથી.
હા.
એક જ વાર માં બધું નીકળી જાય. સારુંને નગમાં પણ આવશે છ વાગ્યા સુધી મન લાગે છે.
હા.
હા.
તું ક્યારે આશે
છ વાગે સુધી છ વાગ્યા સુધી આવીશ.
અચ્છા ઠીક છે ઘરે આવીને વાત કરે ચાલ તો ઠીક ભાઈ.
ચાલ ઠીક છે તોઠક છે તો રત્ન કોણ